હમ
કેમ છો મજામાં?
હા મજામાં. તમે કેમ છો?
હહ બસ મજામાં.
બરાબર બરાબર.
આજે ઘણા દિવસ પછી મળવાનું થયું નહી? કો કોલેજનું કામ, અસાઇનમેન્ટ અને અ પરીક્ષાની તૈયારીમાં એટલા વ્યસ્ત થઈ ગયા. કે શાંતિથી બેસીને વાત કરવાનો સમય જ નથી મળતો.
બરાબર છે. ઈ તો તમે એકદમ સાચું કીધું.
હમ આજે અ વિચાર્યું કે તમને ફોન કરું અને અને મને ઈચ્છા થઈ કે તમારું મનપસંદ અ એ મને ઈચ્છા થઈ કે તમને પૂછું કે તમારો મનપસંદ શોખ કયો છે એમ? તમે ફ્રી સમ મય મ અ ફ્રી સમય મળે ત્યારે તમને શું કરવું વધારે ગમે?
હા એ રોજિંદા જીવનમાં તો એટલા આમ વ્યસ્ત થઈ જઈએ છે ને કામ જવાબદારી ભણતર એના પર જ એટલે પોતાના માટે સમય કાઢી શકતા નથી, જ પણ આમ તો મારા શોખ તો ઘણા બધા છે. પણ સૌથી વધુ તો મને પુસ્તકો વાંચવું ગમે. જયારે પણ થોડો સમય મળે, ત્યારે હું પુસ્તક લઈને જ બેસી જાઉં છું. પુસ્તક વાંચવાથી તો શું મન શાંત થાય અને નવી માહિતી મળે. ક્યારેક આખો દિવસ થાકી જાવ પણ અડધો કલાક તો વાંચી જ લો. તો ફરી તાજગી અનુભવાય.
હા, સરસ આ પુસ્તક વાંચવાનું મને પણ ગમે છે. પણ મારો મનપસંદ શોખ છે, ને સંગીત સાંભળવાનો છે, હું જયારે ખુશ હોઉં ને ત્યારે. અ ક્યારે ગીતો સાંભળો છો, અને જયારે થોડી ઉદાસ હોઉ ને ત્યારે પણ ગીતો સાંભળું મને સારું લાગે છે, ગીતો સાંભળવાનું. અને સંગીતમાં એક એવી શક્તિ છે, ને કે મનનો થાક દૂર કરી દે છે. ક્યારેક હું જૂના ગીતો સાંભળું છું, તો ક્યારેક નવા ગીતો સાંભળું છું. ભણતી વખત તે પણ ધીમું સંગીત સાંભળવું તો ધ્યાન વધુ એકાગ્ર રહે છે.
હા સાચી વાત છે, સંગીત ખરેખર મનને હળવું બનાવે છે. મારી એક મિત્રને ચિત્રકામ નો ખુબ શોખ છે. તે જયારે પણ ખાલી હોય ત્યારે સુંદર પેઇન્ટિંગ બનાવે. માણસ પોતાના શોખ દ્વારા પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી શકે છે. કેટલાક લોકોને બાગકામ ગમે કેટલાક લોકોને ફોટોગ્રાફી, પછી નૃત્ય દરેક શોખની પોતાની એક અલગ મજા હોય છે. જોકે અ મારો શોખ. તો એક ગરબા ન પણ છે, પણ આપડે દરરોજ તો ના રમી શકીએ તો નવરાત્રી, કરીમાં જ રમાય અને તો મને ગરબાનો તો બહુ શોખ છે.
હા મને પણ ગરબાનો બહુ શોખ છે, અને અ મારી મમ્મીને તો બાગકામનો ખુબ શોખ છે. અમારા ઘરમાં છે, ને ઘણા પ્રકારના ફૂલ ના છોડ છે. તેઓ રોજ સવારે છોડને પાણી આપે છે, ખાતર નાખે અને તેમની સંભાળ રાખે. અને છે, ને જયારે બગીચામાં નવા ફૂલો ખીલે ને ત્યારે આખું ઘર સુંદર લાગે. તેમને છોડ સાથે કામ કરીને ખુબ જ આનંદ આનંદ મળે છે, અને મને લાગે છે, કે બાગકામ પણ એક ખૂબ સુંદર અને સ્વસ્થ શોખ છે.
હા, અમારા ઘરમાં બધાને પ્રવાસ નો શોખ વધારે, ફરવું ફરવું ગમે. તેઓ કહે છે, કે નવા સ્થળો એ જોવા જવાથી ઘણું શીખવા મળે છે. અલગ અલગ શહેરો અલગ અલગ લોકો માણસો ભાષા. પછી ખાણી પીણી સંસ્કૃતિ વિશે જાણવાની તક મળે એમ, એટલે શું પ્રવાસ માત્ર મનોરંજન નથી. પરંતુ જ્ઞાન વધારવાનો પણ એક રસ્તો હોય છે.
હા સાચી વાત છે. મને પણ રસોઈ કરવાનો પણ થોડો થોડો શોખ છે, ખાસ કરીને રવિવારે હું ઘરે, નવી નવી વાનગીઓ બનાવવાનો પ્રયત્ન કરું છું. શરૂઆતમાં ઘણી ભૂલો થતી હતી. પરંતુ હવે ધીમે ધીમે સારી વાનગીઓ બનાવતા શીખી ગઈ છું. અને જયારે પરિવારના સભ્યો મારા હાથની બનાવેલી વાનગીની પ્રશંસા કરે ને ત્યારે મને ખુબ જ આનંદ થાય. શોખ આપણો છે, ને આત્મવિશ્વાસ વધારે છે, એટલે આપણને એ કરવાનું ખૂબ જ વધારે ગમે.
હા એ તો તમે એકદમ સાચું કીધું હા. શોખ થી માત્ર આનંદ આનંદ જ નથી મળતો પરંતુ નવી કળા પણ શીખવા મળે છે. આજકાલ ઘણા લોકો પોતાના શોખને વ્યવસાય માં પણ ફેરવી ફેરવી રહ્યા છે, એમ. જેમ કે ફોટોગ્રાફી કોઈ ફોટોગ્રાફર બની જાય ફોટોગ્રાફી ગમતી હોય તો. પછી પેઇન્ટિંગ નો શોખ હોય તો પેઇન્ટિંગ બનાવીને એને વેચે છેે. પછી રસોઈ ગમે તો પોતાનું ફૂડ બિસીબેસ બિઝનેસ ચાલુ કરે. એટલે શોક ભવિષ્યમાં કારકિર્દી પણ બની શકે છે.
હા એક વાત તો મેં પણ ધ્યાનમાં લીધી છે કે જે લોકો પોતાના શોખ માટે થોડો સમય કાઢે છે ને તેઓ વધુ ખુશ અને તનાવ મુક્ત રહે છે. આખો દિવસ માત્ર કામ કે અભ્યાસ કરીએ તો મન કંટાળી જાય છે. પરંતુ જો થોડો સમય આપણેે મનપસંદ શોખ માટે કાઢીએ ને તો ફરી એક નવી ઉઊર્જા મળી મળે છે આપણને અને શરીર અને શરીર સ્ફૂર્તિભર્યું અનુભવ કરે છે.
હા. બિલકુલ બિલકુલ તમે એકદમ સાચી વાત કીધી. તેથી જો દરરોજ ઓછામાં ઓછું અડધો કલાક તો શોક પાછળ રાખવું જ છું. ભલે દિવસ કેટલો પણ વ્યસ્ત હોય પરંતુ પોતાના માટે થોડો સમય તો જરૂરી જ છે.
અને એ ખુશી ઘણી વાર આપણા શોખ માંથી પણ મળે છે, જેવી આપણને બીજા માંથી ઓછી મળે.
હમ. આપણે અલગ અલગ શોખ વિશે વાત કરી. પણ મને એક વાત હંમેશા વિચાર આવે છે કે શોખ ની શરૂઆત કેવી રીતે થાય છે? અને મારા કિસ્સામાં તો સંગીતનો શોખ બાળપણ થી જ શરૂ થયો હતો. મારી મમ્મી ઘર ના કામ કર વખતે જૂના જૂના ગુજરાતી અને હિન્દી ગીતો સાંભળતા હતાં. અને હું પણ તેમની સાથે ગાતી અને પછી શાળામાં પ્રાર્થના સાસ્કૃતિક કાર્યક્રમો અને ગાયન સ્પર્ધામાં પણ છે ને હું ભાગ અ ભાગ લેતી અને ધીમે ધીમે છે ને સંગીત મારા જીવનનો એક મહત્વનોો ભાગ બની ગયો. અને આજે જયારે મને સમય મળે ને ત્યારે પણ હું નવા ગીતો સાંભળું ગીતો ના શબ્દ સમજવાના પ્રયત્ન કરું અને ક્યારેક જાતે પણ ગાઉં છું. મને લાગે છે, કે સંગીતમાં ની લાગણી લાગણીઓને ખુબ સારી રીતે વ્યક્ત કરે છે.
હા સરસ સરસ આ તો બહુ સારી વાત કીધી છે તમે.
મારે પણ કઈક એવું જ છે મારા પુસ્તકો વાંચવાના શોખ ની શરૂઆત બાળપણમાં જ થઈ ગઈ હતી. જયારે હું નાની હતી ત્યારે મારા દાદા દર અઠવાડિયે મને એક નાની વાર્તા નુ પુસ્તક લાવી આપતાં. શરૂઆતમાં હું માત્ર ચિત્રો જ જોતી હતી પછી ધીમે ધીમે વાંચવાનું શરૂ કર્યું. દરેક વાર્તામાં આમ કઈક નવું જોવા મળે શીખવા મળે. આજે પણ જયારે હું કોઈ સારું પુસ્તક વાંચું છું ત્યારે મને મારા દાદા ને ખુબ યાદ આવે છે. મને એવું લાગે કે બાળકોને નાની ઉંમર થી સારા પુસ્તકો આપીએ તો તેઓમાં વાંચન ની ખુબ સારી ટેવું પડે છે.
હમ. અ તમે સાચું જ કહો છો મારા એક મિત્ર ને ફોટોગ્રાફીનોો ખૂબ શોખ છે. તે જયારે પણ ક્યાંય ફરવા જાય ને ત્યારે કુદરત પક્ષીઓ અને સૂર્યોદય સૂર્યાસ્ત અ સૂર્યોદય સૂર્યાસ્ત અને લોકોના સુંદર ફોટા પાડે છે અને તેના ફોટા છે ને સોશિયલ મીડિયા પર મૂકે અને ઘણા લોકો તેની પ્રશંસા પણ કરે છે. અને તેથી જ એનો એક નવો બિઝનેસ એને ચાલુ કર્યો.
હા બરાબર છે એટલે આજે આપણે
હા.
આપ આજે આપણી વાતચીત પરથી તો એવું સમજાય છે કે શોખ માત્ર સમય પસાર કરવાનું સાધન નથી રહ્યું પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વનો પણ એક મહત્વનો ભાગ બની ગયો છે. ઘણી વાર આપણે લોકોની ઓળખના શોખથી પણ કરીએ છીએ કોઈને સંગીત ગમે કોઈને રમત ગમત કો કોઈને પુસ્તકો એ દરેકને અલગ અલગ શોખ હોય અને દરેક માંથી કંઈક અલગ અલગ શીખવા જ મળતું હોય છે. અને એના લીધે આત્મવિશ્વાસ પણ વધે છે પછી જીવન વધુ ભ્રષ્ટ રસપ્રદ લાગે એમ આપણને જીવન જીવવાની વધારે મજા આવે
હા. અ બિલકુલ સાચું કીધું હું માનું છું કે શોખ માણસ ને માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. આજકાલ તમે કીધું એમ કે ભણતર નોકરી અને પરિવારની જવાબદારીઓને કારણે છે ને લોકો ઘણા તણાવ તણાવ અનુભવે છે. અને જો તેઓ દરરોજ થોડો સમય પોતાના છે ને મનપસંદ શોખ માટે કાઢે ને તો તેમનું મન એકદમ હળવું થઈ જાય અને અને જયારે હું સંગીત સંગીત સાંભળ્યું ને ત્યારે તો મને અ એવું જ થાય કે મને કશું યાદ જ નથી અને મને કશું જ તણાવ નથી. હું એકદમ હલકું હા હલકું અનુભવ કરું
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી છે. શોખ તો આપણને મનને હંમેશા શાંતિ જ આપતી હોય છે. એટલે આપણે રવિવારે તો એક ખાસ નિયમ જ અમારા ઘરમાં હોય છે. કે સાંજે બધા સભ્યો જયારે ભેગા થાય ને ત્યારે એક કલાક માટે મોબાઈલ અને ટીવી બંધ કરી દે પછી કોઈ સાથે બેઠા હોય ચર્ચા કરીએ અથવા તો કોઈ ગેમ રમીએ. એવું બધું ભેગા મળી ને સમય પસાર કરતા હોય છે એટલે શું એકબીજાની વધુ નજીક આવે એમ પરિવાર મને લાગે છે કે દરેક પરિવારમાં આવો એક દિવસ તો હોવો જ જોઈએ.
હમ્મ આ વિચાર તો ખરેખર ખુબ જ સારો છે. આજકાલ નાના બાળકો પણ મોબાઈલનો ખૂબ ખુબ સમય પસાર કરે છે. જો તેમને નાનપણથી જ સારા શોખ તરફ આપણે પ્રોત્સાહિત કરીએ ને તો તેમનો સર્વાંગી વિકાસ પણ સારી રીતે થાય જેમ કે ચિત્રકળા સંગીત રમત ગમત વાંચન નૃત્ય છે બાગકામ આ શોખોથી છે ને તેમના સર્જના તેમનામાં છે ને સર્જનાત્મકતા વધે અને આત્મવિશ્વાસ પણ મજબૂત બને છે.
હા એ તો તમે સાચી વાત કીધી છે. અને શોખને શોખ તો છે ને ક્યારેક નાનો કે મોટો ના હોય એમ શોખ માં તો શોખ હોય કોઈને ટપાલ ની ટિકિટો ભેગા કરવાનો શોખ હોય પછી જુના સિક કા હોય એ લોકો ભેગા કરતા હોય છે.
હ
હસ્તકલા બનાવી કવિતા લખવી તે દરેક શોખ પાછળ વ્યક્તિ નુ પ્રેમ અને મહેનત છુપાયેલી હોય છે. તેથી આપડણે દરેક ના શોખ નો આદર કરવો જોઈએ.
હા અને અ મને તો હવે કઈક નવું શીખવાની ઈચ્છા રહી છે. સંગીત ઉપરાંત તો હું કદાચ ગિટાર શીખવાનું શરૂ કરું અથવા સ્કેચિંગ શીખું. અને શરૂઆતમાં થોડી મુશ્કેલી પડે પણ ધીમે ધીમે શીખી જઈશ. મને લાગે છે કે નવી કળા શીખવાની કોઈ ઉંમર હોતી નથી.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી સરસ સરસ આ ખુબ સારો વિચાર કરો છો તમે.
ક્યારેક મને પણ સંભળાવજો તમે શીખો ત્યારે.
હ સારું ચોક્કસ તમને પણ સંભળાવીશ.
સારું સારું બહુ સારી ચર્ચા કરીએ આપડે આજે, શોખ પર.
હમ.
સારું હા પાકું પાકું.
હા હા.
હા બાય.
હા હા બાય.